હલો
હલો જય શ્રી કૃષ્ણ કેો હું મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાં.
ઘરે બધા કેમ છે બસ કઈ નહી આ નાસ્તો કરતા ત થોડા.
હમણાં સાત
નાાજ ભૂખ બપો મે પાંચ વાકતા તો મેં ઢોસો ખાધો તો. ચાર પાંચ વાગતા સાડા ચાર વાગતા એ મે કધું. થોડો કઈક નાસ્તો કરી લે ને ઉપરનું ચક્કર પક્કર ખાઈ લઈએ
બનાવ્યું ચક્કર પકર માં.
કઈ બનાયને આ સિંગ ભુજીિયા ખાઈએ છીએ ખાવા છે તમારે મોકલાવ ઓનલાઈન.
ના મેં હમણાં ચણ ચણા ચોર ગરમ ખાધું.
અચ્છા અચ્છા એ ખાધું ચલો સારું કેવાય વરસાદ નો મોસમ. હા મોસમ પણ એવો જ છે એટલે વાંધો ના આવે.
હમ આમ ક ખાવાની ગ્રેવટી થાય છે ભૂખ નથી લાગતી પણ એવું થાય છે કે ના કઈ કંઈ તો ખાઈ
ખાઈ લઈએ પણ વરસાદના મોસમમાં આવું થાય જ છે જેમ આપડે રોટલી ખાઈ લીધી હો ને તો એ થાય. કેટ લ વરસાદ પડે છે ને તોલો પકોડા બનાવીએ ને
હમ્મ ખાઈ લઈએ સાચી વાત છે દાલ વડા પકોડા
હમ્મ પછી આપડ ડુંગળીના પકોડા હોય.
હમ્મ મારે તો ઘરે બસ ડુંગળી ના એ તો ઓછા ખાવે પણ દાલ વડા તો બહુ હમણાં તો સમ મજલ અઠવાડિયામાં ચાર દિવસ દાલ વડા બનશે.
એવું હા વરસાદ હોય એટલે ગમે બધાને.
એટલે એજ બનાવ એમ.
હા ગમે એટલે એજ બનાવાનું ના ના હું ઘરે જ બનાવ છું દાલ વડા તો હા જેવું આવું મોસમ લાગે ને એટલે સવારે દાલ પલાળી દવું અને કોઈક વક ખાતે આમ ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો પછી ખીરું લઈ આઈએ.
અચ્છા તો તો સારું કેવાય યાર. ઘરે જ બનાલો છો તો મારે શીખવું પડશે કઈ રીતે બનાવો છો.
હમ ઘરે બનાવીએ એની કો્વન્ટિનિટી સારી બને છે. કેમ કે આવેધ આપણે એક કિલો દાળ હોય ને આમાં તો ખાસા બધા આપણે દસ દસ અગિયાર જણા આરામ થી જમી લઈ ખાઈ લઈએ
અચ્છા એટલે
ખીરું હું એક લો ઉપર લાવું છું.
અચ્છા એક કિલો દાળ પલાળો છે એમ તો કઈ દાળ હોય એમ
હલો
હાંજી હાંજી કઈ દળ હોય એમાં?
કઉ છું લીલી ફોતરા વાળી દાળ હોય ન એ પલાળવાની હોય છે. એટલે તમારે ઈન્સ્ટન્ટ જોઈએ ન તો ઘણી વખત હું ગરમ પાણીમ માં પલાળું છું નહી તો નોર્મલ હોય ન સવ.. સાંજે ખાવાના હોય ન તો સવારે કરી દઉં છું.
અચ્છા.
સવારે પલાળી દવં પછી એના શું ફોટડા છે ને બધા કાઢી ના
હા
તા જશો ને એમ એમ છોતરાઓ નીકળતા જશે છોતરા નીકળતા જશે તમે ધોતા જાવનાની આખી દાળ સફેદ થઈ જાય હા જેને અગિયાર બાર વાગે ખાવાનું હોય તો રાત્રે પલાળી દેવાનું
અચ્છા અચ્છા હમ્મ પછી
બોછામાં બોછા પાંચ છ કલાક જેવું પલળેને તો તમારી દાળે સરસ રહેશે અનેભજીયાએ સારા બનશે અને પેલા છો છોતરા હોય ને પે લા એ બધા નીકળી જશે આખા નીકળી જશે તમને હા પછી એને પીસી નાખવાનું મિક્સર માં.
હમ્મ
પીસો ને એમાં એક લસન થોડી વધારે નાખજો લસન નાખ સોતો ટેસ્ટ થોડું સારું આવશે લસણ, લીલા મરચા
એટલે અંદાજે મતલબ કે જેમ કિલ્લો દાળ છ તો કેટલું લસણ નાખવાનું
અ હું પચાસ ગ્રામ જેટલું નાખીજ દઉં છું. કેમ કે લસણ હોય ને તો ટેસ્ટ આવે પચાસ ગ્રામ એ નાખીદેવાનું પચાસ ગ્રામ જેટલું આમ અદરક નાખી દેવાનું અદરક છોલી ને ધોઈ ને છોલી ને નાખ
હા સમજી ગઈ આ સાથેજ
લીલા મરચા ધોઈને હા લીલા મરચા લઈ નાખી દેવાના સેજ મીઠું એ નાખ નાખી દેવાનું એમાં પછી ના લીંબુ ની જરૂર નથી લીંબુ નઈ નીચવાનું બસ એના પછી.
જે આથો લાવાનો હોય તો પછી એમાં મતલબ કે કઈક વસ્તુ એડ કરવાની છે આટલું જ હોય.
ના ના બાળ હોય ને એ જાતે જ એનો થઈ જ જાય છે પલાળેલું હોય ન હા એ તમને વધારેલીજ દેખાશે તમે કિલ્લો ફૂલ આમ પલાળશો તો તમને એવું લાગશે કે આટલા બધા છોતરા નીકળ્યા પણ તો પણ દાળ આટલી દેખાય છે.
અચ્છા અચ્છા હા અચ્છા હમ્મ. પછી શું કરો છો એને ને બ્લેન્ડ કરીન પછી
ગ્લાઇન્ડર માં મિક્સર માં પીસી દઈએ છીએ એને મિક્સર માં પીછા પછી કોથમીર કહીયએ ને આપણે એ બઉ નાખવાનું વધારે પડતું કોથમીર નાંખીએ એટલે ટેસ્ટી લાગે. થોડું કોથમીર એને પિસવામાં એ નાખી દેવાના ને લીલા મરચા એ નાખી દેવાના એમાં ચાર વસ્તુ થશે નાખવામાં એમાં લીલા મરચા કોથમીર અને કોઈ કોઈને ગમે છે. હા કોઈ કોઈને ગમે તો પુદીનો નાખે છે પર પુદીનો ઓપ્શનલ છે. કોઈને ગમે છે કોઈને નથી ગમતું.
પુદીના થી તો પછી યાર પુદીના નોજ ટેસ્ટ ના આવે.
ના પૂદી નો એટલે આટલું ભરી ભરીને નથી નાખવાનું પણ મેં નતુ કીધું ઓપ્શનલ છે કોઈને હા કોઈને ગમે છે ખબર છે ફૂદીના નો ટેસ્ટ
હા હા એટલે અમુક જેને ગમતું એ નાખે બાકી તો ના નાખે
હા અમે નાખીએ કોઈક વખત હોય એટલે ઓપ્શનલ છે આમ સ્પેશ્યલ નિ નઈ પર જો અદરક નથી હોતી તો સ્પેશિયલ લેવા જઈએ તો નાખવી જ છે અદરક તો નાખ નાખવી જ પડે પર ફુદીનો છે એ ઓપ્શનલ છે તમને ઈચ્છા હોય તો બે ત્રણ પાંદડા છે ને સેજ જીણા જીણા કાપીને નાખી દેવાના તો તમને આમ એનું ફ્રેગન્સ આવે ને એ બહુ સરસ આવે છે.
હમ્મ પછી
પછી એને તો એ અ પીસી ને કલાક જેવું મૂકી રાખજો મીઠું નાખીને
અચ્છા મતલબ બધું મિક્સર જે બ્લેન્ડ કરેલું હોય હા. મિક્સર જે આપડણે કર્યું હોય બ્લેન્ડ કર્યું હોય એ બધા મિક્સ ર ને જે પણ કઈ છે બધું આપણે બાઉલ માં કાઢીને અને અડધો કલાક કલાક મૂકી રાખવા એમ
હા કલાક મુકો ને તો સરસ આથો આઈ
અચ્છા અચ્છા
અને એના પછી શું ગરમ તેલ એકવાર એકદમ ગરમ થઈ દવા એવાનું વચ્ચે વચ્ચે તમે આમ નાખો ના તો ધીમા ઓછું તપેલું હોય તેલ તો પછી મજા નહી આવે. વડા છે ને હા એવું થાય એટલે પેલી વખત જે તેલ આવે. ને એકદમ ગરમ આવવું જોઈએ બીજી ત્રીજી વખતમાં ધીરે ધીરે સેટ થઈ જ એ સી અને એના પછી ના બહું ફાસ્ટ મૂકવાનું આપણેે ડીપ ફ્રાય કરીએ. એટલું ના ના ડીપ ફ્રાય જેવું પુડીને ભજીયા ને એવું તળીયે ને એવી રીતે ડી ફ્રાય કરી એવું તેલ લેવાનું હા. અને એની જોડે કોઈ લીલી ચટણી ગમે બાકી મરચા ને તળી નાખવાના તળવા વાળા મરચા હોય ને એમાં તમે પેલા વચ્ચે કાપ નાખીને એમાં અમચૂર ને મીઠું ભરી દેવાનું
અચ્છા મરચામાં
હા લીલા મરચાં નથી આવતા ખબર છે અડધા કેવા હોય છે, પેલા તતૈયા મરચાં હોય એના લેવું. ત
હમ, હા, હા. એ ડાયરેક્ટ ઉડે પછી.
એટલે, પેલા મીઠા મરચા હોય ને, એ લઈ લેવાનું. એને ધોઈને લુછી નાખવાનું. લુછી ને એમાં મીઠું ને મિક્સ કરીને ભરી નાખવાનું. અમચુર એને, હા, અમચુર પાવડર ને મીઠું પહેલાથી મિક્સ કરી નાખજો. પછી એમાં ભરી નાખજો. થોડી વાર રહીને એને ફ્રાય. ડીપ ફ્રાય કરી લેજો.
એક સ્ટેનમાં કરવાનું કે, અલગથી કરવાનું.
કરી દઉં છું, કેમકે પેલા પેલા હું ડીપ ફ્રાય કરી લઉં છું. પછી વચ્ચે વચ્ચે કરીએ, તો મજા નથી આવતી. મારે બધા ભેગા જમવા બેસે.
એટલે, કેમ કે મરચાં તમે જે વાત નાખશો ને, તો તેલ એકદમ ઠંડુ.
અચ્છા, એવું. પાછું મને તો આ વસ્તુ. ની ખબર નથી, યાર. તેલ નાખીએ, અને મરચું જેમ નાખીએ, એટલે તેલ ઠંડુ પડી જાય.
હા, તમે મરચાં તડશો ને તો તેલ એકદમ તમને ગરમ થતાં, પાછું એટલું જ વાર લાગે, એટલે છે ને. ડીપ ફ્રાય પહેલા, મરચા કરી જ લેવો.
હા, તો હું એ એક વાર ટ્રાય કરી છું, યાર. મોસમ સારો છે તો. તો આ રીતે
એમાં પછી શું, આપણે ગોળ ગોળ વડા નાખવાના. ખીરું એકદમ પતલું એ નહીં. કરવાનું ને, જાડુ એ નહીં મુૂકવાનું. જાડુ મૂકશો, તો વડા અંદર થી
સાંભળો. અગર ખીરું આપણે એક બાઉલમાં કાઢ્યું છે, તમે કીધું કલાક સુધી રાખવાનું હે. તો આપણે એમાં પછી પાણી એડ કરવાનું, કે પછી એમનું એમ જ એ જ?
ના, એમાં નેડ હોય ત્યારે પીસાશે જ નહીં. જો હું તમને કહું, તમે ક્રશ કરશો ને, મેં ગ્રાઇન્ડર માં.
બ્લેન્ડ ની વાત નહીં કરતી, મિક્સર બ્લેન્ડ કર્યા પછી ની મતલબ વાત.
પર્યા પછી, કર્યા પછી. કર્યા પછી એની થિકનેસ તમે જોશો ને, તો એ તમને લાગે કે પાણી ઉમેરવા જેવું છે, તો પીસવાના ટાઈમે જ ઉમેરી દેજો. અલગથી પાણી ના નાખતા. આપડે ગ્રાઇન્ડ કરીએ ને, હા, ગ્રાાઈન્ડ કરીએ ત્યારે તમને થિકનેસ તો ખબર પડી.
હા, સમજી ગઈ. અચ્છા.
અને દાળ થોડી થોડી નીતાળજો. એકદમ નીતાારીને નાખશો, તો પછી કાઠી કાઠી રહેશે તો. પિસાશેને. પાછું તમને પાણી ઉમેરવું પડશે. હું તો એકદમ તરાતી નથી. એટલે જરૂર નથી પડતી મને પાણી ની.
પછી એટલે હાથ થી વડા તેલમાં નાખો છો, કે પછી ચમચા વડે કરો છો?
ના, ના, હાથ થી.
અચ્છા, હાથ થી જ કરો છો? હેલો.
એક જ નાખું છું.
હેલો.
હેલો
હાજી હાજી
કહ છું હાથ થી જ તડવાના હોય છે એને
અચ્છા હેથ થી અચ્છા તોડ થી કારણ કે આજકાલ ખબર હો રીલમાં બતાડે છે કે લોકો ચમચા વડે બધા પકોડાને, બકોડા, આલુ ના વડા બધા અને તું જે કઈ હોય, ચમચા વડે કરે.
તો ખાલી આપણને એડવર્ટાઈઝમેન્ટ માટે કરે છે. પર હાથ જેવા વાળા ગોળ સાઈઝ. ના, મારી ભાભી એ ટ્રાય કર્યું તું. મેં પૂછ્યું તું એમને, લીધું તું એ તો. તો કે ના ભાભી કામનું નથી દીદી.
અચ્છા, અચ્છા, એટલે હાથથી જ કરવું પડે.
હા હાથી જ બસ એને મીડિયમ લો ફ્રેમ પર લાગજો ને એટલે અંદરથી કાચા ના રે બઉ ફાસ્ટ ફ્લેમ નાખશો તો એ કાચા રહેશે અંદર અને એકદમ ધીમું ગેસ કરશો તો પછી એ કડક કડક થઈ જશે. એટલે મીડિયમ ફ્લેમ લાગશો એટલે તમારા વડા એકદમ મસ્ત થઈ જશે ખુશ ખુશ્બુ આવશે તમને ખાવાની ઈચ્છા થઈ જશે
વરસાદ નો મોસમ છે તો હું એ વિચારું છું કે ટ્રાય કરું અને મમ્મી પપ્પાને ખવડાવ વધારે ની કિલો જેવા તો નહી કેમ કે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ એટલે વધારે દાળ ની પાંચસો જેવી દાળ લઈન ટ્રાય કરી જો અને નહી ખબર પડે તો તમને પૂછી જોઈશ.
ચોક્કસ ફોન કરજો હું તમને. જણ આવીશ બસ એની જોડે ડુંગરી ને પેલું લેજો એટલે વધારે સારું લાગશે. અને ગ્રીન ચટણી પણ લેજો સાથે.
હેને હાજી ઠીક ચલો હું ટ્રાય કરીશ હેને ઓકે મળીયે બાય. જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.